હલો હા કેમ છો
હા બસ મજા હો જય શ્રી કૃષ્ણ તમે કેમ છો
જય શ્રી કૃષ્ણ બસ અમે ભીને મજા મે સુત્યા છે.
હા
સાચી વાત હ ને આજનો આપણે જો ટોપિક છે જો હવે આપણે ફરવા માટે કેટલા બધા સાધન સે. કોઈ પ્રકારની આપણે મુશ્કેલ નહીં આવે.
હા
હાચી વાત ને ગમે તા જવું હોય તો ફોર વ્હીલર ટુ વ્હીલર એસી બસ આપણે એરોપ્લેન ગમે તે ઓલ ઈન્ડિયામાં જવું હોય તો આપણે ગમે તે ટાઈમ આપણે ટિકિટ કરાવએ તો ફરવા માટે બહુ સુવિધા છે આપણે
હા અત્યારે ટ્રાવેલિંગના સાધનો આમ જોઈએ તો બહુ વધી ગયા છે આ હા આપડણે અહીં ક્યાંય પણ જવું હોય તોય આપડે જો ઘરે ઘરે સ્કૂટર છે બધાને બાઈક હોય છે છોકરાઓને સાયકલ હોય છે. અ સ્કૂલ ના છોકરા હવે તો જોકે આ બાઈકની આવું બધું વાપરતા જ હોય છે. પણ કેવુ અઢાર વર્ષથી નીચેના હોય તો એ છોકરાઓ સાયકલ લઈને જતા હોય. અન હા
ના હોય ને એના માટે
હા અને પણ અઢાર વરસ થી ઉપર ના હોય ને એ બધા છોકરાઓ તો આપડે જોવાનું કે સ્કૂટર હોય જ છે હવે તો એક્ટવા ને બધું અ કેટલા બધા આવી જને હવે તો પાછા ઇલેક્ટ્રિક સ્કૂટર નીકળ્યા છે
હાચી વાત છે
હા તો એમાં તો કેવું કે આપણે હવે તો આપડ ઘરે ઘરે સોલાર થઈ ગયા તો એ ફ્રીમાં આપણને વીજળી મળે એટલે બધા હવે જો ઇલેક્ટ્રિક બાઈક બહુ વાપરે છે બધા
બઉુ વાપરે છે
સસ્તું પડે અને આપણેે તો અહી કેવું કે જો સૂર્યપ્રકાશ બહુ હોય એટલે આપણને સોલાર થી ફૂલ વીજળી મળે છે સોલાર નખાવી દીધા હોય એટલે પછી ઈ બાઈક બધા બહુ વાપરે અને આપડે ક્યાંય જવું હોય તો જો બધાને હવે ઘરે ઘરે ફોર વ્હીલર એ થઈ ગયા છે
જેવુંસ કોને બે માણસને જવું હોય તો બી આપણે ટુ વ્હીલર લઈને જઈએ હવે આ દે ફેમિલી આપણે પાંચ જણા હોઈએ તો બી આપણે પાંચ સીટરની બી ગાડી આવે છે
હ
તો કોઈ જાત ન આપણે સમસ્યા નહીં ગમે તે જેટલી ગાડી આપણે માયાના માણસની પરમાણે ગાડી જો તો હવે સુવિધા છે ને ચલો હવે બધાને હવે તો બધાને ઘેર ઘેર ગાડી છે કેને આપણે કરવાની જરૂરત નહી નને
બધાને જે્યાં ગમે છેાયને પોતેને દે કે બધાને ગાડી છે ગમે આપ બધાને શોખ સાયકલ તો બહુ કમ ચલાવે છે બધા લાઇસન્સ બી ના હોવે ગામડામાં તો તો બધા આમ જ ફોરવે આપડણે ટુ વ્હીલર ફોર વ્હીલર ચલાતા હોય કેમ કે ગામડામાં તો એટલો બધો પોલીસ ન નહી હતો ન ચેકિન
હા હા અમારે તો અહીિયાં ચાલેલે જ નહી હ
મારે છોકરો પંદર વર્ષનો હતો તો ફોર વ્હીલર ચલાવી દે ને
ઓ આને અમારે
અને ન
હ હા ત્યાં બધા કોઈ એવું પકડે નહી ને વધારે ને એવ ઓળખીતા હોય પાછા ગામમાં તો બધા એકબીજાને ઓળખતા હોય તો હા અહં અ એટલું બધું આમ સ્ટ્રીક ના હોય અ
હાજીી ના આપડે ગમે આપણે જવું હોય તો આપણે સાધનની બહુ સુવિધા છે હવે તો સાધન આપણા માટે બહુ મહત્ત્વપૂર્ણ કહેવાય છે
હા હા જરૂરી જ છે અને કદાચ ન હોય. તો આપડે કેવું ભાડે થી પણ કરી શક
ને આપડે બાર ભાડેથી. કરીએ ને તો બહાર જવાની જરૂર જ નહીં આપણે મોબાઈલ ઉપરથી કરો ને તુરંત આપણા ઘરના આગળ આઇ જાય
હા એટલે જ ને અને કેવું કે આપણે એમ આ ટ્રાવેલિંગ કરવાને થાક પણ ન લાગે જો ઘણી વખત આપણે કરવા જતા હોયને જે ડ્રાઈવિંગ કરતું હોય એ વ્યક્તિ થાકી જાય ને આપ આપ ઘરનુંું કોઈ હોય તો પેલું આપડે જો
તો થાકી જાય
હમ
ને આપડે બધી ફેમિલી હંગાતી હોય ને તો ન વાત કરતાં કરતાં જાય તો એ મજા આવે હ
હા પણ બે જણ જો ચલાવા વાળા હોય ને ડ્રાાઈવિંગ કરવા વાળા તો એ વારાફરતી કરે તો ચાલે પછી નેતર જો એકલા હોય તો થાકી જવાય તો આપડે ભાડેથી કરીને ઘણી વખત જાય. પણ હવે તો જોય તો આપણે હા. ટ્રેનમાં એ બહુ સુ બહુ દૂર જવું હોય તો બધા લોકો શું કરે ટ્રે કે ઘરેથી જે જગ્યાએ જવું હોય ત્યાં સુધી ટ્રેનમાં જાય. અથવા તો હવે તો એરોપ્લેન ને ઈ ગયા તો એરોપ્લેનમાં જાય.
ને હવે તો એવું કે આપડે આપણે જેવા તો. ચલો કે આપડે ગાડી પી છેે ગયા. ને ગરીબ લોકો હોય તો પેલી એ કે ને ગ એ પેલી સરકારી બસ નહી આવતી રોડવેજ.
હ.
એમે જાયશો એમ આથો ટિકટ લાગે છે એને.
હા એ તો હા બહુ સારી સુવિધા છે.
કેવાય ગરીબ ને આપણા માટે બી બહુ સારી આ તો ચાલો આપણે ગાડી છે નહીં હોય તો આપણે બી રોડવેજ જઈએ સર કારી બસ મે. તો અડધ અડધું ટિકિટ લાગે છે આપણે બરી આપણે બહરી લોકોને પાંધ આપણે આદમી. તો ફૂલ ટિકટ લાગે છે આપણે બાયરી લોક ટિકિટ લાગે છે સરકારી બસ મેં તો બી આપણા માટે સારું કેહેવાય. ગામડામાં બહુ સુવિધા શહેરમાં તો ખબર છે હે કે નહીં લેકિન ગામડામાં આ સુવિધા છે.
હા હા છે છે એ બધે સરકારી બસનું હોય છે પછી આપડે અમારે. કેવું સિટી બસ પણ ચાલતી હોય છે. તો એમાં તો એમાં એવું છે લેડીઝ ને અડધા ટિકિટ હોય છે. અડધા પૈસા જ હોય છે જેન્ટ્સને હોય.
હું કેવાય
પણ હા અને એ સી બસ હોય છે. અંતો
ના શહેરમાં શું થાય એસી બસ ના ટી એ શહેરમાં તો શું એસી બસના ટિકિટ કરાવે. તો પેલું શી ખબર હો શેનો ટિકિટ આપ તમે તમે ચોવીસ કલાક ફરી હકો કે. ભલે તમે દસ વાર આવી ને દસ વાર તમે પાછા જાઓ કે એવું એવું હોવે કે.
હા હા સવાર થી સાંજ સુધી ની એક એવી ટિકિટ હોય ને એમાં. આખા દિવસમાં ગમે ત્યાં જઈ શકે
તો ઓ બી સારું કેવાય નઈ
આ બોસ સારું કેવાય ને બો પૈસા થાય જ ની એમાં કઈ ને પેલો આપડો. પોતાનું વ્હીકલ લઈ ને જાય ને તેમાં તો બો પેટ્રોલ જાય.
તો પેટ્રોલ તો જાય ને ને પાછું ટ્રોફિકમાં ઉભો રહેવાનું આપણે. ટાઈમ બી કેટલો વેસ્ટ થાય
એ થાય અને આપણને છે ને થાક લાગે પછી ચલાવી ચલાવીને એ એના કરતા આ સારું બેસી જવાનું આપડે શાંતિથી. હ આ તો બેસી જવાનું શાંતિથી અને જો આપડે. હા પછી આપડે શોપિંગ કરવાનું હોય.
હા, ભલા આપડ એસી બસો તો એસી જઈ તો બી સારું મજા આવે. કશું થાકા હાક નહીં લાગતો.
થાક ન લાગે, અને આપણેે પછી કેવું શોપિંગની જગ્યાએ જાય ત્યાં શોપિંગ આરામથી કરી શકીએ. અને પછી પાછા સ્ટોપ ઉપર આવીને ઉભા રહી જાય તો, પાછી બીજી જે બસ સ આવતી હોય એમાં બેસી જવાનું, એટલે આપડે
કેહેવાય.
હા અને ઘરે પહોંચે ત્યાં આપડો થાક ઉતરી જાય. એવું થાય, એટલે, અને પેલો આપડે જો કૂટર ચલાવતા હોય ને તો આપણને બહુ થાક લાગે.
ગામડામાં એટલું બધું નહી, ગામડામાં તો તમે રોડબીક નુ બી ટિકિટ કઢાવો તો એક વાર કઢાવ તો તમે આપ તમારો પાછો ઉતર ચોવીસ કલાક ના પાછા લે. હવે તમે જ્યાં દી ગામનુ લીધુ હશેને, તો તમે ઉતરી જઓ તમે પાછા બીજે બસ બે પા ચુ ટિકિટ કાઢાવાનું એવું.
હા હા બરાબર છે, હા એ તો એવું જોય ને બરાબર. હમ્મ
સરકારી બસમાં એવું, સરકારી બસમાં તો કાયદા બી બહુ છે, આપણું ટિકિટ બી ચેક કરે છે પાછું. આપણે ઉતરીએ ને ઇસ્ટોપ ઉપર.
તો એના બહાર બધું એ ચેકિન માટે ઉભેલુ છે, પ્રાઇવેટ બસ નહી કરતો, પેલી સરકારી રોડવે ન ઉપ ટિકિટ આપણે ટિકિટ લીધો. તો નહી લીધો, ને ન નહી લીધો તો આપણે ડબલ હજાર રૂપિયા પેનલ્ટી ભરાવે છે. એ કાનૂન છે સરકારી બસ નો, તો ટિકિટ બધા ચો ક્કસ લે છે, ખા ઓમને ઓમ ના બેટે. ટિકટ તો લ્યો
ના ના ના, હવે તો લોકોજ છે ને બહુ જાગૃત થઈ ગયા છ, હા એટલે જાગ જાગૃત થઈ ગયા છે હવે, અને અમારે અહિયાં કેવું છે કે ટ્રેન નું વધારે છે, અમે લોકો અહીં ક્યાંય પણ નજીકમાં આવી રીતે જવું હોય. ને તો અમે ટ્રેનમાં જતા હોય છે, કારણ કે અમારે અહીંયા ટ્રેનની સુવિધા બહુ છે. તો એમાં બેસી જાય, હા એટલે ટ્રેનમાંજ જતા હોય છે. અ અટલે ઉ અમાર હમ્મ, એમાંય જો એસી. હા હા, બસ કરતા તો ઘણા ઓછા પૈસા લાગે, તો આપણને ઘણી વખત તો આપડે કેવું કે, અહીંયાથી બીજા ગામ સુધી જાય, કે અહીંયાથી અમે સુરત સુધી જઈએ, તો જેટલી ટી કિટ ના હોયને, એનાથી તો વધારે ટિકિટ અમને રિક્ષા ભાડા ના લાગે. કોઈના ઘરે જતા, ડબલ થાય એના, હા.
ઘેર જવુ હોય તો બી રિક્ષા વાળાને અમે સો બસો બસો રૂપિયા તીનસો રૂપિયા લઈ લે.
બહુ લે, હા અમારે રિક્ષા ભાડા મોંઘા પડે.
બસ ટ્રેન રેવું સારું કેહેવાય. ગમે તે જઈએને તો હવે સુવિધા તો બહુ છે આપડે.
હા એજને એટલે હવે આપણે કોઈ પણ જગ્યાએ જાવું હોયને, તો આપણે કંટાળો ના આવે.
અમા આચી વાત હે કંટાળો ના આવે. રે બધા આપડે ફ્રેન્ડ લોગબી ભેગા થએને, પ્રેમ લોગ સંગાતે જોઈએ તો બી આપડે એમ ખરીદી કરવી એ તો ચાલો આપડે ફ્રેન્ડ લોગ બધા જે એસી બસની બે, તો આપડે ગમે તે ગમે તે બધું કેટલી ખરીદી કરતા હોય તો બ થાક લાગીશ નહીં ને અને આપડે અકેલા જાઓ તો અખેલા આમ તો કેટલા બધા થાકી જાવ ને કંટાળો આવી જાય ને એવું લાગે. તો આપા કેટલા વેલા આપણે ઘેર જઈએ પાછા.
હા એજ એજ અને હ એમ કેવું કે, આપડે ફ્રેન્ડ સાથે વાતોય થઈ જાય અને ફો પિંક થઈ જાય અને પાછા શાંતિથી ઘરે આવી જાય અને થાક પણ ન લાગે આવી રીતે જાય ને તો એટલે બઉ તો ને આમ આપડે કેવું અમારે તો આ બધાને જોબ પર જવાનું હોય તોયે કે અ આ કેવું જોઈએ ટુ વ્હીલર કે એવું જોઈએ જ. નહીતર પછી કેવું હા ટાઈમ સર. ટાઈમ સર
ટાઈમ તો થઈ જ જાય ટાઈમ તો જવાનું હોય ને આચી વાત હે.
હમ ટ્રાફિક હોય તો પછી આપણું પોતાનું
તો ટાઈમ તો આજ ચૂપણે
બાઈક ને એવું હોય તો આપડે કેવું આપડા ટાઈમે સરસ થી નીકળી શકાય. અટલે
ચલો હવે મને બઉ મજા આવી તમારી સાથે વાત કરવાની ગમ્યું. પણ બેસે શીખવા બી મલ્યું છે આપણે. જાણકારી બી આપણે મળી છે ચલો પછી કરીએ કોલ.
ઓકે હા